હલો.
બોલો.
કેમ છે નિધિ મજામાં.
હા બસ હું મજામાં રિયા તો કેમ છે.
બસ હું પણ એકદમ મજામાં છું. મેં તને એટલે ફોન કર્યો હતો કે રક્ષાબંધન આવી રહી છે તો હું તો બઉ. ખૂબ ઉત્સાહમાં છું તું.
હા હું પણ રક્ષાબંધનમાં. નિઘિ ખુબ જ ખુશ છું અને મને તો એટલો બી ગમે છે કા કે આપડા ભાઈ બહેન નો. ખૂબ પ્રેમનો અને સુંદર તહેવાર છે.
સાચી વાત ભાઈ બહેનનું જારે વાત આવે ને ત્યારે પ્રેમ પ્રેમ આમ પ્રેમ દેખાય એવું આપણને લાગે તું દર વર્ષે રક્ષાબંધન કેવી રીતે ઉજવે છે.
હા તો સવારે ઉઠું નવા કપડાં પહેરું પૂજાની થાળી તૈયાર કરું અને પછી મારા ભાઈ ને રાખડી બાંધી હમ તોતા ર રતો જો
હું બી સવારે ઉઠું સ્નાન કરું પછી નવા કપડાં પહેરું અને પછી પૂજા કરી તૈયારી કરીને પછી હું મારા ભાઈને રાખડી બાંધું અને તિલક કરું એ પછી અમે મીઠાઈ ખાઈએ
પૂજાની થાળી માં શું શું રાખે
અ હું પૂજાની થાળી માં કંકુ છે ચોખા છે દીવો છે કે એની આરતી થી ઉતારવા માટે મીઠાઈ છે રાખડી એ તો હોય જ એટલે રાખડી બી રાખવું અને રારી નારીય બી રાખું એની નજર ઉતારવા માટે
એટલે પછી શું કરો
પછી હું હું મારા ભાઈને તિલક કરું પછી હું હું એ તિલક કરીને રાખડી બાંધુ પછી મીઠાઈ ખવડાવું અને પછી જે નારિયલ છે એને એના આજુબાજુ ચાર વાર ફેરવું અને પછી હુ એને બહાર નાખી દઉં
હા ન બસ તારો ભાઈ શું કરે
મારો ભાઈ છે ને મારા માટે ભેટ લાવે કતારૅક ચોકલેટ લાવે મને એ વધારે ગમે જ્યારે એ મારા માટે કંઈક લાવે તો એ હું એકદમ ઉત્સાહ થી એને સ્વીકાર કરું હું એને ખોલું અમે બંનેવ અગર જો કઈક ખાવાની વસ્તુ લાવૅ તો અમે બંને મડીને ખાઈએ અને કોઈ ભેટ લાયો હોય તો મને સારું લાગે હું એને ખોલું ને હું એને પહેરી લઉં
હા મને અમારા ઘરે પણ એવી રીતે રક્ષાબંધન ઉજવાય છે ભાઈ બહેન સાથે મળીને નવા કપડાં પહેરીને રાખડી બાંધે એકબીજાને મારા માટે ભેટ લાવે પછી ફોટા પાડીએ અને આખો પરિવાર સાથે હોય
બરાબર તને અત્યાર સુધી સૌથી સારી ભેટ શું મળી કઈ મળી છે
મને અત્યાર સુધી મારા ભાઈ એ એક વખતે મને ઘડિયાળ આપી તી સુંદર એ મને બઉ જ ગમી છે
હા મને તો મારા ભાઈએ મારા તો ભાઈએ એક વાર મને પુસ્તક આપેલી છે કારણ કે મને વાંચવાનો ખુબ શોખ છે એ મને જોતો હોય કે મને વાંચ તો બહુ ગમે છે એટલે એને એક વાર વિચારીને એક સારી એવી પુસ્તક મને ખરીદી આપી હતી
હા ના એમ પૂછ પછ તને ક્યા રક્ષાબંધન શું થાય
લે તને નહી ખબર હું તને કહું રક્ષાબંધન એટલે અ સુરક્ષા અને બંધન એટલે પ્રેમનો સંબંધ આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ પ્રેમને વધુ મજબૂત બનાવા માટે એકદમ આમ કહીએ ને એક પ્રેમ ભાવ વાળો એક મસ્તી વાળો એવું એવું સંબંધ બનાવવા માટે રક્ષાબંધનનો અર્થ આ હોય છે
અચ્છા હા એટલે રાખડી માત્ર દોરો નથી હે ને તે પ્રેમ અને વિશ્વાસ નું એક પ્રતિક છે
હા સાચું આ દિવસે બધા ભાઈ બહેન એકબીજાને શુભેચ્છા ઈચ્છાઓ આપે છે અ ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે
હા અને આપણા દેશમાં તો રક્ષાબંધન ખુબ જ ધામધૂમથી ઉજવાય છે હે ને
હા સાચી વાત આપણા દેશમાં ખુબ ધામધૂમથી ઉજવાય છે અ કેટલા બધા લોકો રંગબેરંગી રાખડીઓ અને મીઠાઈઓ જોવા મળે છે
હા રાખડીઓ તો ખુબ જ સારી હોય છે અને તને ખબર છે હું તો મારી રાખડી મારા ભાઈ માટે તેમ હું મારા હાથ થી બનાવું છું
હે સારું કેહેવાય તું તારે હાથથી બનાવે છે
હા કારણ કે હાથથી બનાવેલી રાખડીનું મહત્વ જ કંઈક અલગ હોય
હા એમાં આપણો બધો ભાવ આપણા અંદરથી જે ભાવ હોય એનાથી આપણે બનાયેલી હોય તો એ સારી વાત છે કે તું હાથેથી બનાવે છે આ વર્ષે હું બી મારા હાથે જાતે જ બનાવીશ
હા કારણ કે તેમાં લાગણી અને મહેનત બંને હોય છે એટલે એ સારું જ હોય
સારી વાત છે શું તારો ભાઈ તારી મદદ કરે છે
હા મારો ભાઈ મને મારી બધી મુશ્કેલીમાં મને મદદ કરે છે અને જ્યારે મને લેવા મૂકવા આવવું કે મારે ખાવાનું ધ્યાન રાખવું કે એ મારા માતા માતા પિતા જેવું જ મારો ખ્યાલ રાખે છે અને જયારે મને કઈ અભ્યાસમાં મુશ્કેલી પડે ત્યારે પણ એ મને એટલી જ મદદ કરે છે, તને તારો ભાઈ મદદ કરે છે.
હા મારો ભાઈ પણ બહુ બહુ જ મારી મદદ કરે છે, મારે ક્યાંઈક જોવું હોય તો મને લઈ જાય છે. મને ક્યાંક હું એકલી જતી હોય તો મારી જોડે આવે. છે મારે બધી જ રીતે હ મદદ કરે છે.
હા અને ભાઈ બહેન વચ્ચે તો ક્યારેક ક્યારેક ઘણા મીઠા ઝઘડા પણ થતા જ હોય છે.
હા પણ થોડો સમય પછી ફરી બધુ સા સામાન્ય થઈ જાય છે ત્યાંય આપણે એકબીજા સિવાય રહેવાતું જ નથી.
હા કારણ કે પ્રેમ અને ઝઘડા પ્રેમ ઝઘડા કરતા મોટો હોય એટલે આપડે થોડા ટાઈમ પછી આપડે બોલી લઈએ પણ આપણા ભાઈ બહેનનો જે ઝઘડો હોય તે બહુ લાંબા સમય સુધી ચાલે જ નહીં.
હા એક ખુ એકબીજાની ખુશી માં ખુશ થવું અને મુશકેલી માં સાથ આપો એ જ સાચો સંબંધ છે અને જ્યારે એ ના હોય ને જયારે હોય ત્યારે મને એવું થાય આ ના હોય તો સારું પણ એ હોય ત્યારે એવું થાય. એ ના હોય ત્યારે એવું થાય ના આ જરૂરી છે એનુ હોવું.
હ સાચી વાત રક્ષાબંધન આપણને એકતા અને પરિવાર નું મહત્વ શીખવ છે.
હા એક આજે આજે ઘણા લોકો દૂર રહે છે કોઈકના ક કોઈ ભાઈ ક્યાંય હોતો નથી અ જયારે રક્ષાબંધન હોય છે. ત્યારે એક તેઓ પો પોટર બી કરાવતા હોય. છે રાખડીને.
હા અને ઘણા લોકો ભાઈ બહેન તો એટલા બધા દૂર દૂર રહેતા હોય છે કે તે લોકો રક્ષાબંધન પણ મણા મનાવી નથી શક તા અને આવી રીતે કોઈ આજુબાજુમાં હોય. કે એમને કોઈ ફ્રેન્ડ હોય તો તેની સાથે પણ રાખડી બંધાવી જ લે છે. કારણ કે એ પ્રેમ છે ભાઈ બહેન વચ્ચેનો એટલે ભાઈ ને રાખડી વગર રહેેવાય જ નહીં.
હા સાચી વાત પરંતુ શક્ય હોય ત્યારે પરિવાર સાથે મળીને તહેવારો ઉજવો એ આનંદ જ કંઈક અલગ છે.
હા અને ઘણા લોકો તો વિડીયો કોલ કરીને પણ રક્ષાબંધન ઉજવે જ છે.
હા સાચી વાત હ રક્ષાબંધન ના દિવસે તો બધા સારા સારા કપડાં પહેરે છે અને ફોટા પણ પાડે છે તું પાડે છે ફોટો
હા હું પણ ફોટો પાડુ છું. અને આમાં ટેકનોલોજી ના કારણે અંતર વધારે હોય તો પણ એવું લાગતું જ નથી કે અંતર હોય કારણ કે વિડીયો કોલ ફોન એ બધી જ સેવા થઈ ગઈ છે કે આપણે એકબીજાને જોઈને પણ વાત કરી લઈએ તો આપણને એવું લાગે કે હા એ મારી સાથે છે અને સંબંધો જળવાઈ રહે.
હા સાચી વાત ટેકનોલોજી આપણને સારો એક ઉપયોગમાં આવે છે જેમ જ્યારે કોઈ આપણા જોડે હોય નહીં તો બી આપણને એનો અહેસાસ કરાવે છે કે હા. ભાઈ ઈ મારા મારા જોડે જ છે.
હા અને હું તો માનું કે આ તહેવાર એ એ માત્ર ભેટ નો તહેવાર નથી કે જે ભાઈ તેની બહેનની રક્ષા માટે જે વચન આપે છે એનો તહેવાર છે. એટલે તો આ ભાઈ આપણને ખુશી થી રા ભેટ આપે પરંતુ હું એવું માનું કે તેના આશીર્વાદ અને તેના વચનો જ એ આપણી મોટી ભેટ છે.
હા સા સાચી વાત કહી તે સા ખૂબ જ ગમી મારે તારે આ વિચાર. અને આ વર્ષે તું તારા ભાઈ માટે શું ભેટ લેશે.
હું તો મારો ભાઈ તો નાનો છે એટલે હું પણ એને ગિફ્ટ આપું એ પણ મને ગિફ્ટ આપ અને આ વખતે તો એને મને કીધું છે મને કપડા લઈ આપશે પણ હું વિચારું છું કે હું એને એક બુક ગિફ્ટ કરું કે જેનાથી એ વાંચે સારું સંબંધો જાણતા શીખે કારણ કે તે હજુ નાનો છે તો એને સારા રસ્તે તે લઈ જવાની એક મારી પણ જવાબદારી છે
સાચી વાત ચોક્કસ સારું સારી વાત છે કે તું એને એક પુસ્તક લઈ દે છે હું બી વિચારું છું કઈક લઈ દઉં હું હેને તું મને કંઈક કહે ને હું શું લઈ દઉં એને
જો તું તારો ભાઈ મોટો હોય તો તું એને ઘડિયાળ કે એવું કઈ આપી શકે છે અને જો તારો ભાઈ નાનો હોય તો હું તો એવું જ માનું કે તેમને પુસ્તક કે કોઈક સારા વિચારો વાળી વસ્તુ એમને આપવી જોઈએ કે જેનો ઉપયોગ કરીને તે આગળ વધે અને એમાં સારું શીખવા મળે
સાચી વાત હું બી હવે હું બી એને એક પુસ્તક જ લાવી દઈશ સારી એવી જેના થી એને કંઈક અંદરથી શીખવા મળે
હા અને આ સંબંધો પ્રેમ અને વિશ્વાસ આ સંબંધમાં પ્રેમ વિશ્વાસ સૌથી મહત્વનું છે એમ કે તને તમારા ભાઈ બહેન પર એટલો જ વિશ્વાસ થાય જેટલો તમને ક્યારેક કોઈ પર હોતું જ નથી
હમ સાચી વાત આમ રક્ષાબંધનના દિવસે તો રક્ષાબંધનના દિવસે તો ભાઈ બહેનના ઘરે આવે છે અને રાખડી બંધાવે છે
હા કારણ કે ભાઈ બહેન નો એક એવો જ સંબંધ છે કે જેમાં બેન ભાઈ ને બધું કહી શકે છે અને ભાઈ પણ બહેનને બધું કઈ શકે છે અને બધી જ તકલીફોમાં ભાઈ બહેન સાથે તે જ હોય છે જે ઘરની વાત હોય કે પછી મિત્રો સાથેની કોઈ વાત હોય હંમેશા ભાઈ બહેન એકબીજાની મદદ માં ઊભા જ રહે છે
સાચી વાત ભાઈ ભાઈ એક એવો શબ ભાઈ નો એક એવો સંબંધ ભાઈ બહેનનો એવો સંબંધ છે જે ભાઈ બહેન કરતાં બી પહેલા એ મિત્ર હોય છે
હા એ તો છે જ મારો ભાઈ તો મારી સાથે એવી રીતે જ રહે છે
મારો ભાઈ બી એવી રીતે જ રહે છે મસ્તી કરે અને ક્યારેક જરૂર પડે તો એને મારે ભૂલવું બી પડે છે
હા અને રક્ષાબંધન જેવો તહેવાર તો છે ને ભાઈ બહેનને નજીક લાવે છે અને એમ જોવા જઈએ તો પરિવાર ને પણ એટલો જ નજીક લાવે છે
હા કેમ કેમ કે ખાલી આપણે જ આપણા ભાઈ ને નહી આપણી મમ્મી છે આપણા બા છે બધા બધાં જ પોતપોતાના ભાઈ ભાઈને અ મળવા જાય છે અને રાખડી બાંધે છે તો આમાં બધા જ પરિવાર એક સાથે મળે છે
હા અને આમાં કેવું હોય છે કે એવું નથી હોતું કે ભાઈને આપણે રાખડી બાંધીએ તો ભાઈ જ આપણી રક્ષા કરે અત્યારે તો જો ભાઈ નાના હોય કે ભઈ મોટા પણ હોય પણ બહેન પણ તેની એટલી જ રક્ષા કરે છે એટલે એવું નથી હોતું કે ભાઈ ને રાખડી બાંધ એટલે એનું જ કામ છે કે તે આપણી રક્ષા કરે અત્યારે તો બંને એક બીજાની રક્ષા અને મદદ કરુ જ છ ઉ
હ આ પેઢીમાં તો એવું છે કે ભાઈ બી બનને હ રાખડી બાંધતો હોય છે
હા કારણ કે બહેનનો પ્રેમ પણ એટલો જ વધતો રહ્યો છે હવે ભાઈ બહેનની વસ્તુની તો વાત વાત જ થાય એવી નથી
હા કેમ કે ભાઈ બહેન ની રક્ષા કરે છે ને બેન ભાઈ ની રક્ષા કરે છે
હા જરૂર થી તારા પરિવાર ને મારીત તરફ થી રક્ષાબંધન ની શુભેચ્છા પાઠવજ ને તારા ભાઈ ને પણ
હા મારા તરફથી બી તારા પરિવારને શુભેચ્છા પાઠવજે
હા સારું સારું ચાલ હવે આપડે પછી વાત કરીશું
હા સારું આવજે
હા આવજે